હેલો.
હેલો.
કેમ છો.
હા બસ મજા તમે
હું પણ મજામાં.
હા બોલો.
હા તો આજનો આપણો ટોપિક છે કે ઊંઘનું મહત્ત્વ.
હા.
તો એ જ છે કે આજના સમયમાં તો કોઈ પૂરતી ઊંઘ લેતું નથી.
હા. હા સાડીઓ આપના હા ખૂબ જરૂરી છે.
બરાબર કેમ કે આજે તો બધા લેટ નાઇટ સુધી જાગે છે. ને વર્કનું પણ ટેન્શન રહે છે, જોબ નું ટેન્શન રહે છે, તો ઊંઘ પણ એ લોકોને મળ તી નથી. ને આજના સમયમાં તો પાછું ઘના અહ લોકો નોકરી કરે છ. સ્ટડી કરે છે ને સોશિયલ મીડિયા અથવા મનોરંજનના કારણે મોડા સુધી જાગતા રહે છે ઘણા લોકોને લાગે છે કે ઓછી ઊંઘ લેવાથી વધુ કામ કરી શકાય પરંતુ હકીકતમાં સારી અને પૂરતી ઊંઘ આપના શરીર અને મન માટે એટલી જ જરૂરી છે જેટલું જમવાનું પાણી વગેરે
હોય તો છેડું છડા પણ થકાનતા ન
બરાબર ને શરીર ને આરામ અને રિપેર મળે છે ઊંઘથી આખો દિવસ આપણે ચાલીએ છીએ કામ કરીએ છીએ અભ્યાસ કરીએ છીએ અને
તો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ ન પણ થઈ શકે છે
બરાબર અને ઊંઘ દરમિયાન કોષો નવા બને છે શરીર માં નવી ઉર્જા આવે છે મસલ્સ રિપેર થાય છે શરીરની તૂટ ફૂટ સુધરે છે એટલા માટે સારી ઊંઘ પછી સવારે આપ ને ફ્રેશ અનુભવીએ છીએ
હા આ તો છે જ હા શરીરનીપ કા વટ પણ દૂર થાય છે
હા અને આપણે સારી ઊંઘ લીધી તો આપણું માઈન્ડ પણ ફ્રેશ થાય છે સારી રીતે કામ કરે છે અને પૂરતી ઊંઘ લેવાથી પછી યાદશક્તિ પણ વધે છે નવી વસ્તુઓ શીખવી સરળ બને છે યોગ્ય નિર્ણય લેવાની વધે છે હા ને તમે પોઝિટિવ વિચાર કરો છો આખા દિવસ પછી
શરીર ને આરામ આપવા માટે ઊંઘ જરૂરી છે
હા વિદ્યાર્થીઓ માટે પણ ઊંઘનું મહત્વ બહુ જરૂરી છે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે આખી રાત જાગીને અભ્યાસ કરે છે પરંતુ પૂરતી ઊંઘ વગર યાદ કરેલું ઝડપથી ભૂલી જાય છે ધ્યાન કેન્દ્રિત થતું નથી પરીક્ષામાં પણ ભૂલો થાય છે અને આત્મવિશ્વાસ ઘટે છે
આપની યાદ શક્તિ પણ વધે છે પૂરતી ઊંઘ લેવાથી
હા એજ
તેઓ વધારે સક્રિય અને ઉત્સાહી રહે છે
બરાબર અને તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે અમુક લોકો હોયને જે બોટ ટેન્શન લેતા હોય છે તો તમારી પૂરતી ઊંઘથી તમારું માનસિક સ્થાન ટેન્શન પણ ઓછું થઈ જાય છે
હા સારી ઊંઘ માટે સમય પર સુ આની આદત રાખવી જોઈએ
હ સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન નું જોખમ ઓછું થઈ જાય છે મૂળ પણ સારું રહે છે ગુસ્સો ઓછો આવે છે અમુક લોકો હોય છે જે ઊંઘપુરી નહી થાય તો ચીડચીડ જ કરે છે
હા ઊંઘ આવા માટે રાત્રે મોબાઈલ અને ટીવી નો ઓછો ઉપયોગ કરવો જોઈએ
ભોજન હલકું લેવું જોઈએ
હા ભોજન કર્યા પછી આપપના હ એક કલાક હોવાના, એક કલાક પહેલે ફોન દૂર મૂકી દેવાનો હતો આપને. પં જરી
હા જલ્દી આવે છે. સ્ક્રીન ટાઈમ દૂર હા સ્ક્રીન ટાઈમ કેટલો દૂર રહે છે. એટલે જલ્દી ઊંઘ આવે છે.
બરાબર છે. પછી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. જ્યારે આપણે સારી ઊંધ લઈએ છીએ ત્યારે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વધુ મજબૂત બને છે. તેના કારણે શરદી અને તાવ જેવા સામાન્ય રોગ ઓછા થાય છે. શરીર ઝડપથી રિકવર થાય છે. અને રોગ પણ ઓછા થાય છે. અને તમે જલ્દી પણ રિકવર થઈ જાઓ છો.
હા જલ્દી રીકવર થાય છે. મસ્તિષ્ક તાજું બને છે.
હા અને પૂર્તિ ઊંધ હૃદય માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. હૃદય પરનો ભાર ઓછો થાય છે. અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટી શકે છે.
હા રોજ પૂરતી ઊંઘ લેવી ખુબ જરૂરી છે.
બરાબર
હા ઊંધધ સમય નો બગાડ નથી. પરંતુ સ્વાસ્થ્ય માટે અમૂલ્ય ભેટ છે.
બરાબર અને વજન પણ નિયંત્રિતમાં રહે છે.
હા હા સાત થી આઠ કલાક ઊંઘ લેવી જોઈએ.
હા તમારા શરીરના સાતથી આઠ કલાકની ઊંધ જરૂરી છે. અમુક લોકો હોય છે જેને લાગે છે ત્રણ ચાર ત્રણ ચાર કલાક ઊંધી જાવ તો બી ચાલશે પણ ના
એવું ના કરવું જોઈએ.
ઓછી ઊંઘ લેવાથી ભૂખ વધારતા હોર્મોનન્સમાં ફેરફાર થાય છે.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
તેના કારણે વધુ
લેવાથી શરીર ની થાક હા શરીર ની થાક પણ દૂર થાય છે.
હાને જંક ફૂડ ખાવાનું મન કરે છે. તમારો ઊંધની પૂરી થઈ હોય ને વજન પણ વધી શકે. શકે છે.
સારી ઊંઘ લેવા માટે એક હા સારી ઊંઘ લેવા માટે સારી આદતો આપવાની જરૂરી છે જેમ કે રોજ સમય પર સુવો, અને સવારમાં જલ્દી ઉઠવું સુતા પેલા મોબાઈલ અને ટીવી નો ઓછો ઉપયોગ કરવો, હલકું ભોજન લેવું અને નિયમિત કસરત આ નિયમિત કસરત જો કરીને આદતોથી સારી ઊંઘ આવેે છે.
સાચી વાત છે. સવારે જલ્દી ઉઠવાનું, નિયમિત કસરત કરવાની, ને પૂરતો આહાર લેવાનો, અને જંક ફૂડની ખાવાનું તો તમને સારી ઊંઘ આવી જશે અને સ્ક્રીન ટાઈમ પણ ઓછો રાખવો.
હા આછાસ છે ઘણા લોકો રાત્રે હા હા રાત્રે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જેના કારણે ઊંઘ નો સમય ઓછો થઈ જાય છે. આપને સમજવું જોઈએ કે ટેકનોલોજી ઉપયોગી છે. પરંતુ અતિરેક આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
આજે ટીનેજર્સ છે. હમણાં ના એ લોકો તો રાત્રે ઊંઘતા જ નથી. એ લોકો આખી રાત વેબ સિરીઝ જોવે છે, ફોન યુઝ કરે છે, સોશિયલ મીડિયા જોવે છે. અને સવારે ઊંઘે છે.
હા એવું ના કરવું જોઈએ. રાતે ઊંઘ તો બહુ જરૂરી છે સારી ઊંઘ આપને દિવસ ભર ઉર્જાવાન રાખે છે. ઊંઘ પોરી થવાથી મન પ્રસન્ન રહે છે કામ કરવાની ક્ષમતા વધે છે. અને સકારાત્મક આવે છે.
બરાબર છે, અને આજ કલ તો, અ શું કહેવાય આ સ્કીન અને બ્યુટીના પણ બહુ, અ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. કે બધાને હ ડાર્ક સર્કલ્સ આવી ગયા છે. ફેસ ગ્લો નથી કરતો તો એનું એજ રીઝન છે કે તમારે પૂર તી ઊંઘ નથી થતી.
હા એ બહટી તણાવ આવે છે. ટ્રેસ લે છે એટલે જ આ બધી પ્રોબ્લેમ, ઊંઘ નો પ્રભાવ અનેક સમસ્યા ઉભી કરી શકે છે. જેમ કે આપણો માથામાં દુખાવો. તનાવ અને કામમાં મન ન લાગવાનું. લાંબા સમય સુધી ઊંઘ કમી રહે તો હૃદયરોગ, ડયાબિટીસ. અને સ્થૂલતા જેવી બીમારીઓ થવાનું હા બહુ શક્યતા છે.
બરાબર છે અને, તમે જો પૂરતી ઊંઘ લેશો તો તમારે એમ ચહેરો પણ એમ ગ્લો કરશે સવારે, ડાર્ક સર્કલ્સ પણ ઓછા, થઈ જશે, હં ચહેરો પણ તાજગીભર્યો લાગશે.
હા આજના આધુનિક જીવનમાં લોકો કેવું છે. કામ ના કર અભ્યાસ અને મોબાઈલ નો વધુ ઉપયોગ ના કારણે, પૂરતી ઊંઘ શક્યતા નહી લેતા છે ઘણા લોકો મોટે સુધી જાગે છે.
હા અને તમારી પછી કામ કરવાની ક્ષમતા પણ વધી જાય છે. કામ ઝડપથી થાય છે, ભૂલો ઓછી થાય છે, પ્રોડક્ટિવિટી વધે છે, દિવસભર ઉર્જા પણ રહે છે,
હા. અંતમાં તો એટલું જ કહીશ કે ઊંઘ એ સમય નો બગાડ નથી, પરંતુ સ્વસ્થ જીવન નું રહસ્ય છે. જો આપને સ્વસ્થ શરીર શાંત અને ખુશાલ જીવન, આપે છે દરરોજ પૂરતી અને ગુણવત્સર ઊંઘ લેવી જરૂરી છે.
અને ઉ ઊંઘ ના કમીથી તમને માત્ મથાના દુખાવો પણ થશે સતત થાક રહેશે ધ્યાન ન નહીં રહે પછી ભૂલ પણ, તમે વાતો પણ ભૂલી જશો તો એજ છે કે તમે પૂરતી, ઊંઘ લો ફોન ઓછો યુઝ કરો. જેથી સમય નો બગાડ પણ નહી થાય. અને તમારો દિવસ પણ તાજગી ભર્યો રહેશે.
હા હ આતો છે જ છે, હ હ ફરી માંયી, હા ઘણી માહિતી ઇન્ફોર્મેશન મળી, હા જય શ્રી કૃષ્ણ.